જય શ્રી કૃષ્ણ પૂજાબેન હા આવે છે હા હા આવે છે
હા બસ મજામાં આવે છે ને અવાજ
હા હા એકદમ બરાબર બોલો શું કરી કરી રહ્યા છો
બસ જો હમણાં ડિનર કરીને ઉભા થયા છે
હા હા બરાબર બરાબર
ખાવાનું નતું એટલે હું વહેલી ફ્રી થઈ ગઈ આજે છોકરા ન પીઝા ખાવા ત
અચ્છા એક વાત કહ અહંયા પણ પીઝા જ બન્યા હતા
ઓકે હ હા બરાબર ઘરે બન્યા હતા
ઘરે ઘરે કેમ કે વરસાદમાં કોણ બાર જાય ખાવા ને બધું બહ પાણી પાણી છે બધું બંધ છે તો પછી ઘરે જ બના્યા
ઓકે ઓકે અમારે આજે અહીંયા આપડે અમારે છે ને ડોમિનોઝમાં આજે ઓફર હોય ને એટલે પછી એમ નજીક માંથી જ મગાવી લીધા હતા હા
અચ્છા એવું છે હા હા બરાબર
એટલે હું વેલી ફ્રી થઈ ગયા છે બાકી તો દસ સાડા દસ તો થઈ જ જાય
હા હા બરાબર બરાબર બીજું શું ચાલે સ્કૂલ હવે થોડા દિવસમાં ચાલુ થશે મને તો ટેન્શન થઈ ગઈ છે
હા છોકરાઓ કરતા આપડ ટેન્શન પેલા આવી જાય એજ ને
ને પછી આઈસ પછી ઘર સેડ કરીશ ને પછી પેન્ડિંગ વર્ક કરવાનું ને પછી બઉ એ
હા બહ બધું છે એ જ ને તો તમે આમાં અત્યારે હોલિડેમાં એક સ્ક્રેપ બુક નું છે આર્યને પણ છે એ સ્ક્રેપ બુક લઈ અને પછી એમાં તમારે ડેકોરેશન કરવાનું કઈ વેસ્ટમાંથી બેસ્ટ
હા હા તો સ્ક્રેપ બુક આપણે જ બનાવવાની ને તો કઈ રેડી થોડી લાવવાની
હા રેડી એમાં તો એમ લીધું કે સ્ક્રેપ બુક તમારે લેવાની છે એટલે આપ રેડી જ લઈ લઈએ ને ઘરે બનાવવાની ને એવું તો કોણ કરે હા એટલે મેં લીધી નથી હવે લેવાની ઈચ્ છેે મારે એટલે હું જાય ને તો મોલ માંથી લઈ લઈશ અને્યાં મળે છે સ્કપ બુકે તો મને ખબર છે એટલે બહુ મોટી નહીં થોડીકમ મીડિયમ સાઈઝની અને પછી એમાં જે ડેકોરેશન છે ને એ તમારે વેસ્ટ માંથી બેસ્ટ નું કરવાનું એવું છે. ઉપર હા હા સ્ક્રેપ બુક ની ઉપરનું પેજ છે ને એ તમારે ડેકોરેટ કરવાનું છે.
હા હા તો તમે જે કરશો ને તો મને મુ લજો ને હું તો આવીને પછી કરવાની છું કેમ કે અત્યારે તો મારી પાસે કાંઈ સા માન નથી ને મેં અત્યારે કંઈ જ નથી વિચાર્યું તો થોડી આઈ ક્યાં મળશે એટલે તમે મોકલજો ને.
ઓકે હા હા હા અને તમારા એરીયામા સ્કેપ બુક. તો મળી જશે આઈ થીંક તપાસ કરજો તો પછી અહીથી તમારે ચિંતા નહી ત્યાં મળી જાય છે આરામથી.
અચ્છા મને કોઈ ગ્રુપમાં એમ કીધું કે જાત જ બનાવાનું છે તો પછી હું એમ ક હા મને એટલે આ લોકોને આવું છે કે રેડી નહીં કરવાનું પછી છોકરાઓને કેવી રીતે ખબર પડશે આવું એટલે પેરેન્ટ્સ ગ્રુપમાં એમ બોલતા હતા.
હા અચ્છા હા હા હા. બરાબર છે હા હા હા આતો ઘરે પણ થઈ જાય એમાં કઈ મોટું નથી. હા હા અમારે આમ આમ તો લગભગ થર્ડ ફોર્થ નું તો સેમ જ હોય છે હોમવર્ક તો એમાં જાજો ફેર તો નથી હોતો તોય હું તમને એવું હોય ને તો મારા હોમવર્ક ની હું તમને પીડીએફ કે મોકલીશ એટલે આઈડી આવી જાય. બેય ને સેમ છે કે અલગ?
હા હા હા કંઈ નહીં તમે ફ્રી થઈને મોકલજો ને.
હા હા હું ફ્રી થઈને મોકલીશ અને બનાવવાની ઘરે હોય તો પણ કલરીંગ પ્રોજેકટ પેપર તો આપણી પાસે હોય એ લય અને પછી બસ એને બે સાઈડ કે એવું કવર રાખીને કરી લેવાનું છે. સ્ટેપલર કરીને બાકી તો બીજું કઈ હોય નહી એમાં એટલે બની જાય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
હવે આ છોકરાઓને બસ ટ્વેલ કે ફિફ્ટન કે એમ કે બનાવી છે એનાથી વધારે તો નહી. ટ્વેલ તો ઈનફ થઈ જાય હા હા. ઓકે તો પછી એવું હોય તો એની પછી પેજ આપડે હા. હા એટલે પેજ આપડે પછી આપડે બીજા યુઝમાં લઈ શકીએ. એમ કે એમાં હોય તો હોય એટલે એ રીતે
બરાબર મેઈજ ને આઈશ તો કેટલા અ ક્યારે થશે મને તો એમ થાય પણ એમ પણ ઓગસ્ટની કદાચ દસ તારીખ સુધી આપવાનું છે ને એવું કઈ છે ને?
હા હા હા એટલે તરત તો નહીં જ હોય સ્કૂલ ખુલે ને એને તો પછી તમને એક વીક તો આપશે જ કે ત્યાં સુધીમાં આપણેે બનાવીને આપી દેવાનું
હા એજ ને તો હું તો આઈને પછી જ કરીશ.
હા હા હા એજ એજ ને ને એક પ્લાન્ટ રાખવાનો છે કઈ આપણે નાળિયેર નુ ઓલું નીચેની કાછલી જે હોય ને એમાં કે પ્લાન્ટ વાવી ને ઈ ગ્રો થોડોક કરી ને એ દેવાનો છે એટલે એમાં હું તો થોડા દિવસ ચાર પાંચ દિવસ પેલા મગ જ નાખી દે તો મગ જલ્દી ઉગી જાય
હા હા.
હા હા એ પણ આને છે આ લોકોને તો એ પ્રોજેક્ટ મા એવી રીતે કરવાનો. કાછલીમાં જ માટી ને બધું નાખી ને એમાં જ પ્લાન્ટ ઉગી જાય.
અચ્છા આનું મેં મેં ભૂલી ગઈ મેં વાંચ્યું હતું ત્યારે પણ અત્યારે બધું મગજમાંથી નીકળી ગયું કે શું ટોપિક છે.
હા હા હા એજ ને અને આજે જ મેં મેં આજે જ બધું જોયું. કે આમાં આપડે કેટલું કરવાનું છે તો એ પ્રમાણે આપણે તૈયારી
હા અત્યારે બધા પેરેન્ટ્સ જાગે છે એના પેરેન્ટ્સ ગ્રુપમાં પણ વાત કરતા હતા. હા હા.
હા હા હા એજ ને મારી ફ્રેન્ડ ઈન્ડિયા ગઈ છે ને તેનો સન હમણાં આવશે ને એટલે પછી એ અમારે ઘરે ડેલી આવશે રમવા માટે એટલે પછી આર્ય ફ્રી નહી હોય. તો એટલા માટે હું કવ અત્યારે તું કરી લે ને તો પછી તાર રમવા થાય એની સાથે.
હા બરાબર છે હા એજ ને એજ ને કેમ કે હવે દિવસ કેટ કેટલા ઓછા રહ્યા.
હા હા એજ એજ ને તો એટલે એ બધું થોડું એક કોમિક બુક કોમિકની કોઈ પણ સ્ટોરી હોય ને તો એ પાછી આપણેે કટ કરી ને ચીપકાવાની છે આ ઓલા સ્ક્રેપ બુક માં
અચ્છા એવું છે
હા કોઈ પણ કોમિક હા આપડે લઈ ને એની પછી પ્રિન્ટ આઉટ કરાવીને ઈ આપણે ચોંટાડવાની છે સ્ક્રેપ બુકમાં
બરાબર
હા એવું બધું છે એટલે આમ તો મારી ડોટર કરતી હોય ને તો આઈડિયા આવી જાય કે કઈ રીતે કરવા તો એ થોડુંક હેલ્પ કરવા લાગશે
હા હા બરાબર હા એમનું આર્ટ સારું છે તમારી ડોટ ટર નુ તો હેલ્પ કરશે ને.
હા હા હા એજ ને એટલે એની સ્કૂલ હજી નથી ખુઈલી ને તો તું આને હેલ્પ કર ને તો આનું બની જાય પછી મારે થોડું ટેન્શન ઓછું
હા એ જ ને એ જ ને
હા હા અને પછી એ આ એ પછી કામમાં પડી જાય ને તો પછી એ ફ્રી નહી હોય તો મને હેલ્પ ના કરી શકે.
હા બરાબર હા હા ના બંધ થવાનું તો નામ જ નથી કાલે પણ સ્કૂલ બંધ મેસેજ આવી ગયા મારા ભાભી
હા હા હા એજ એજ ને અમે હમણાં ન્યુઝમાં સુરત નું જોતા હતા ને તો બહુ બધાને ઘરમાં કેટલું કેટલું પાણી આવી
અરે બધા નો લોકો ના દુકાનો માં આવી ગયું છે માલ ફેંકી દીધું છે. ખબર નહીં શું શું બાપરે લોકો નો ગાડીઓ ફસાઈ ગઈ છે લોકો પો ફસાઈ ગયા છે મારી બેન ન ફોન આવ્યો હતો તે કેતી હતી કે એનો દૂધ વાળો ની કડ્યો હતો તો પહોંચ્યો જ નહીં એટલે પછી ગાડી છોડીને ભાગ્યો છે. એટલે એનું ચેસ્ટ સુધી પાણી હતું પછી પાણી એટલે તરતો તરતો ની કડી ગયો ચાલતો ચાલતો ગાડી દૂધ દૂધ ની ડોલચી બધી બ ધી છોડી દીધું ત્યાં જ બધું વેસ્ટ ને પોતે બચીને ખબર ની કેવી રીતે નીકળ્યો છે.
ઓ એટલું પાણી આવી ગયું છે ને બહુ છે વરસાદ થયો મેં એ સાંભળ્યું છે એ બાજુ
હા એજ ને એજ ને એજ કેતી હતી કે આવા તો કેટલા લોકોનું છે. એ તો આજે મને દૂધ વાળાનુ કીધું કે આવું થયું છે. લોકોનું તો દુકાનોમાં પાણી ગાડીઓ બંધ ગાડીઓ તરાઈ ગઈ ખબર નહી શું શું હવેતો બાપરે સાંભળવા મળશે
ઓહો એજ ને તો પેલા વરસાદ આવતો નતો ન અ ત્યારે એટલો બધો આવે છે ને કે ખબર જ પડતી શું કરું.
આજે આપેલું ઈરાન નું કઈ મિસઇલ ફેક્યું છે સ્ટેટ ઓફ હોર્મોસ પર આજે કઈ ન્યૂુઝમાં સવારે આવેલું એ સાચી વાત છે કે?
ના ના ના અત્યારે એટલું કઈ અહી આવ્યું નથી એવું ન્યૂઝ કઈ.
નહીં મેં તો વાંચ્યું આ અરેબિયન ન્યૂઝમાં કે બે મિસાઇલો શીપ પર પાડી છે ને કેટલું બધું આગ લાગી છે શીપમાં એવું કઈ હતું
ઓકે ઓકે ના મને તો મે ન્યુઝ નથી જોયા હજી. એટલે મને ખ્યાલ નથી તો હશે હોય શકે મે બી
હા એટલે મને તો એમ કે આ બધું બંધ થઈ ગયુ, છે પાછું ચાલુ કર્યું છે આવું બધું આ લોકોએ
હા ના આમ તો આમ બંધ છે, બધું પણ કઈ નક્કી ન કેવાય અત્યારે તો ક્યારે પણ કઈ પણ થઈ શકે એવો માહોલ છે બધી બાજુ તો હા ઓકે બાકી શું છે. અત્યારે શું હવે. કઈ કામ કરવાનું છે કે પછી આરામ કરવાનું છે.
મેં તો કપડાંઓની વચ્ચે બેસેલી છું મારી ભાભી તો ખબર હી ક્યાં ક્યાં કપડા સુખા જ નથી અહિયાં કપડા ત્યાં કપડા બાપ ર વા બધી કુર્સીઓ પર કપડા ગ કેમ કે અમે પણ એ લોકો છ જણ અમે ત્રણ જણ આવે આવ્યા છે નવ જણ ના કપડા તમે વિચારો કેવું હશે.
એજ એજ એજ ને પાછા છોકરાઓ જો વરસાદમાં પલળે નાહવા જાય. તો બધા ના કપડા એવા જ હોય ભીના તો
હા એજ નહીિ આ તો સ્કૂલ બંધ હતુ, પણ સ્કૂલ ના યુનિફોર્મ નીકળે નાઈટ ડ્રેસ નીકળે સવારના કપડા આ દિવસના કેટલા બધા કપડાં કપડા
ઓહ હા હા એજ ને પાછું વેધ વેધર એમ કે ભેજ વાળું હોય ને
હા સુકે જ નહી તો મારી ભાભી બસ આખો દસ કપ આપનું જ સેટિંગ કરતી હોય.
હા હા ભલે મશીનમાં ડ્રાય થઈ જાય થોડાક
હા હા હા એજ નહી, કામળ બેન સવારે કરી જાય છે પછી એ ડ્રાય કરી છે મારી ભાભી ને પછી નાખે છે પણ તો પણ વાર તો લાગે જ છે. એટલે આજના કપડા બીજા દિવસે જ સુકાય જાય.
હા હા હા એ તો વરસાદ ટાઈમે તો એ જ હોય. કેમકે અત્યારે આપડે આખી રાતમને પંખો ચાલતો હોય ને અત્યારે નાખી દે તો સવાર સુકાઈ જાય.
હા હા એજ એજ
દિવસ નાને તો પાછી કેમ કે બધાને ઠડી લાગતી હોય, તો પંખો એ બહુ ફાસ્ટ ન કરાય આ વરસાદ ન વાતાવરણમાં બધુ એવુ છે, તો
હ હા બીજું તમારી જ્યોતિભાભી સાથે વાત મેં એમને મેસેજ કર્યો હતો, તો ટ્રાવેલિંગ કરતા હતા મને તો એમ કીધુ
હા હા હા હા અનેટ મારી સવારે વાત થઈ ગ
સવારે્છા હુ, મારે મેં બપોરે કર્યું હતું તો પછી ટ્રાવેલિંગ માં હતા તો પછી દુખાય નહી ને પછી પેલા એમી વાળા બેન સાથે વાત થઈ મનીષા બેન સાથે
ના ના નથી થઈ નથી થઈ, મને હા હા ઓકે અમે એનું જોયું છે, એનુ જોઈ લઈશ ચાલો ને એવું હોય તો મને નંબર સેન્ડ કરજો હ એ એ બેનનોો તમે કયો છો, ને બેનનો
તો એમને તો તમે વાત કરી ને જે કહેતા હતા એનું ગુજરાતી સારુ નથી
અચ્છા ના ના ના ના ના મેં નથી વાત કરી ના મેં તો આ એક જ્યોતિ બહેનારે જ કરી છે, હા હા
અચ્છા નહી, તો તો પછી મને જ્યોતિબેને કીધું હશે અચ્છા અત્યારે તમે કરો છો, કે પછી હુ કરુ
હા હું હાલો હુ, એક કરુ છુ.
હા નહી તો પછી હું કરીશ તમે વોટ્સઅપ પર કેો કે લાગે છે, કે નહી
ઓ ઓકે ઓકે હા હા હા ઓકે આવજો